કતે
હા કંઈક નેટવર્ક ઇસ્યુ ના લીધે મેં બી કટ થઈ ગયેલો.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
અચ્છા બોલો બોલો તમે કેટલું ફરેલા છો બોમ્બે માં?
અમે તો ફરેલા છે એક વરસ અમે ગયેલા આવી રીતના ફરવા આઠ નવ દસ દિવસ માટે બોમ્બે ને બધે અમને અનુ અમને સારું લાગ્યું બોમ્બે ફરવાવામાં એમ.
હા બોમ્બે ભી સારું છે દિલ્હી પણ સારું છે. હલો.
બોમ્બે
તમારો અવાજ કપાય છે.
મારું નઈ કપા તો માર તમારો અવાજ સંંભળય છે મને. હલો.
પણ તમારો કપાય છે એવું હોય તો ઘરની બહાર કેમ જઈ આવો. હા.
ઘરની બાર પછી અવાજ વધારે આવશે એટલે હવે આવ્યો અવાજ. તમારો સંંભળય છે મને મારો નહી સંંભળતો.
હા હવે હવે કમ્પ્લીટ આવ્યો.
આવી ગયો ને હા બીજું તમને અનુભવ ખરું અમને તો બોમ્બેમાં હવે પહેલી વાર ગયેલા આવી રીતના પણ અમે સાંજે ગયેલા ને તો હ હા હલો.
બોલો તમે.
હા. અમે તો બોમ્બેમ ગયા પણ અમને રાત્રે તો અમે ગયા હતાને તો અમને તહીં આવી રીતના જોવાનું ના મળ્યું. આપડે આ જે બોમ્બે માં આતંકવાદીને નહતા આવયા આપણેે તો અહયા પેલું બોમ્બ બ્લાસ્ટ કરેલું.
હા.
હ હા અહીં અમે ગયલા પણ અમને બહ જોવાનું ના મળ્યું હતું અહિયાં. બહુ અનુભવ નહ અમને રાત્રે ગયેલા ને એટલે અમને બહ મજા ના આવી. દિવસે જોયું હોત ને તો મજા આવેત તમને એમ.
હા પણ તો શું આતંકવા આતંકવાદ ને બધું હોય એટલે પછી બહુ ઈસ્યુ થઈ ગયા એટલે અમુક પ્લેસ બંધ કરી નાખે ને.
હમ હમ હમ એટલે પછી અમારે
આમ ગયો હો તો થા જ જોવા મળે જ સારી રીતે બધું.
હા અમે પણ ટુરમાં આવી ના ગયેલા સંગાતે આમ બધા સંગાત લક્ઝરી માં ને એમાં એટલે પછી પેલે લક્ઝરી જેવી રીતના લઈ જાય એવી રીતના જઈએ ને આપડે તો
હા એ તો હય જ આપણને થોડીને ખબર હતી કે આપણે જઈશું એ ટાઈમે આવું થશે.
હા એટલે જ ને.
બીજે ક્યા ક્યા ફરેલા તમેં?
હ લક્ષ્મીમાન મંદિર છે મહાબલેશ્વર ને હા મહાબલેશ્વર અને બોમ્બે અને ગોવા એ બધી અમે ફરેલા છે. ગોવાય પણ સારું છે ફરવાનું.
હા.
મહાબલેશ્વર એ સરસ છે. મહાબલેશ્વર માં ઠંડી એટલી બધી છે તમારે.
હા, એ વસ્તુ તો રહેવાની.
હા, એ બાજુ ફેમસ વધારે મેગી અને ને મકઈ ને એવું બધું ફેમસ છે મહાબલેશ્વર માં. અને ચોકલેટો એવું બધું ફેમસ છે.
મહાબલેશ્વર તો હું ગઈ નથી એટલે મને કોઈ આઈડિયા નથી.
હા, જુહ ચોપાટી એ સારું છે તમને બધું આમ વેરાયટી તમારે ખાવાની અમે રાતનું છે ને તમાર આમ નજારો મસ્ત તે જોવાનો તમને.
હ
તૈયા દર યા કિનારે બેસીનેજ ખાવાનું. તે દરિયા કિનારે તમારે ખાવાનું આપના બેસી ને. મજા આવે તમે ફરજો એક વાર.
છી બહુ વધારે મજા આવે એમાં.
હમ્મ, તો અહીયાં આપડે છે ને આપડે દરિયા કિનારે ખાલી થઈ આપ ચત્તઈ પાથરેલી હોય ને તો તમારે બેઠા બેઠા જ ખાવાનું તમારે તહીંયા.
ઓ.
પછી વાને હા. એટલે તમારે છે બેઠા બેઠા જ તમારે ખાવાનું તૈયા તમને આવી રીતના છે ને વેટરો હોય તમને મેગી અથવા પાસ્તા કોઈ પણ તમારે મકઈ કે કોઈ પણ વસ્તુ ખાઉ હાએ ને તો તમને તહીં આજ આપી દે. તમારે ઊભા થઈને લેવા નહી જવાનું દરિયા કિનારે મજા આવે ખાવાની અનુભવ તો કરજો તમે એક વાર ફરી. તો જજો બોમ્બે ને એવું
હા હા જઈશ.
માં ગયેલા થતા તો બધું બહુ બદલાઈ ગયું હશે બોમ્બે માં તો.
એ તો બઉુ જ બદલાઈ ગયો અરે એક બે વર્ષમાં પણ એટલું બદલાઈ જાય તો પછી આ કેટલા વર્ષોમાં તો બદલાય જ ને ડેવલોપ કરે જ ને સિટી. તમારું રહેવાનું અત્યારે ક્યાં છે?
અહી નડિયાદમાં જ. અમે ખાલી ટૂર માટે હા નડિયાદમાં જ. અમે ખાલી ટુર માટે જ ગયેલા આવી રીતના. તહીયા બોમ્બ બેમાં ખાવાનું કેવું આપડે ગુજરાત કરતાય તો બોમ્બેમાં બહુ મોંઘું. સો રૂપિયા થી તો ચાલુ થાય બોમ્બેમાં.
હા, બોમ્બે સિટી મતલબ ઠીક એ બધા ડેવલોપિંગ છે ને એટલે ત્યાં મોંઘું તો રહેવાનું છે ને આમ પણ મોંઘુ જ છે એ.
હમ્મ, અરે તમે બોમ્બે માં જાઓ તો તમને વડાપઉ સિવાય બીજું તમને કશું મલે નહી તમને ખાવાનું. વડાપઉ જ ખાવાના તમે જોઈ જોઈને કંટળી જાઓ એમ થાય કે આપડે ગુજરાતી નું કશું કે આપડે ગુજરાતી છે ને તો આપડે કંઈક આપડું ખાઈએ આમ રોટ તે સાથ કે ભાઈ આપડે આપડા ઘરનું ખાઈએ એમ ગુજરાતી એમ.
હા પણ બોમ્બેના વડાપઉ બહુ ફેમસ છે મતલબ બઉ આખા ઈન્ડિયામાં કહી શકો ને તોય.
મને છે ને. એક જ જગ્યાએ, જૂ ચોપાટી ગયેલા ને ત્યાં જ અમને. હારું મલેલા વડાપઉ બીજું અમને કઈ હારા નહી મલ્યા. એમનેમ ઠંડુ ઠંડા બટાકા વાળા હોય અને પાવ ભાવ શેકે ને તમને એમને જ આપી દે.
હા, એ તો છે કેમ પણ ફેમસ વસ્તુ ન કેવું હોય કે પછી બઉુ બધા લોક લોકલ શોપે ખુલી જાય, અને બધાના એટલા સારા ના હોય.
હા. અને હાજી અલી ના એ વડાપાઉ સરસ હતા. અમે ત્યાંથી નીકળ્યા ને દર્શન કરીને. દરગાહે થી. તો તહંયા અમને સરસ મળ્યા વડાપાઉં, તોહં સરસ હોય છે. પણ બીજી જગ્યાએ અમે ગયા ને આવી. ના, ફરવા બોમ્બે ને બધે, તો અમને થોડુંક ઓછું એમ ખાવાનું ભાવે એમ.
હા, એ તો છે. બધી જગ્યા એટલું સારું ના ગુજરાતીનો ટેસ્ટ અલગ હોય, મહારાષ્ટ્રનો ટેસ્ટ અલગ હોય, એટલે થોડો ડિફરન્ટ તો આવી જ જાય.
હમ તમને અનુભવ છે, તે દરગાહ આમ હાજીઅલી એ કેવી રીતના આમ પૂજા ને એવું કરે એ લોકો, તો એઓ નમાજ ને એવું કેવી રીતના પડે?
ના ના, મને એનો કોઈ.
અમને અનુભવ નથી. તો અમને તઈ ગુલાબા પી ને, તો અમે તઈ ના ને, એ લોકોને તઈને આવે ને લોકો. કોક મુસલમાન ને એમને પૂછ્યું કે, ભાઈ આને શું કરવાનું? તો એ કે, તમારે પાકેટમાં મેલું હોય તો પાકેટમાં, ને તમારે ખાવા હોય ને, તો એ ગુલાબ ખાઈ જ. જવાના એમ. હમે તો ખાધા નતા, પણ અમે પાકેટમાં મેલેલા.
અરે ઘણા લોકો ગુલાબ ખાય છે, આમ નોર્મલ જેમ ફ્રૂટ ખાતા એમ નથી, આ ગુલાબના બધા ગોલક ને બધું બનાવે જ છે ને.
હમ, હમ, તમારે એવું જોતું, અમે ગયા ને તો. અ એ વખતે જીન્સ પેન્ટ પહેરેલું ને, તો એ લોકો, ના, માં કેવું પહેરીને ના જવાય. દરગાહમાં તો અમને દુપટ્ટા ને એવું, લે લો ને, છોકરાઓને રૂમાલો લઈને. જવાનું માથે, બધીને એમ, લેડીસને એમને, એમને જવાનું એમ.
મંદિર કેવા? શું કેહેવાય, મસ્જિદ ને? ઘણા એવો હોય, જો તમને ખુલ્લા માંથી અંદર ના એન્ટર થવા દે, અને ઘણામાં તો જીન્સ ટોપ છે કે અમુક એવા કપડાં હોય ને, તો તમને અંદર એન્ટ્રી જ ના મળે. પ્રોપર, તમે ટ્રેડિશનલ કપડાં પહેરેલા હોય ને, સારી રીતે તમારું આખું બોડી
હમ, હમ.
જો કેવા? તો એક બાજુ સારી એ છે કે લોકો મંદિર માં જ ફર્ેશન કરવા નથી જતા, સો સારી. તે થાય, તૈયાર થઈને જાય.
હમ, હા. હા, બોલો?
બસ, હવે ક્યાં જવાનો ઈરાદો છે તમારો?
હવે તો જોઈએ, હવે કઈ ફરીએ પછી.
હા, એ તો એવું જ હોય.
હા, બોલો બીજું.
બસ, અમે અત્યારે તો, હમણાંના તો ક્યાંય ગયા નથી, આમે એટલું બધું ફરવા, કેમ કે ત્રડઈને બધું ચાલું હોય, એટલે ક્યાંથી ફરીએ. બસ, કોલેજ ચાલુ છે, ત્યાં એટલામાં એટલામાં ફરીએ, મતલબ એ સીટે નાખી, સારી રીતે જો